હલો હલો કેમ છો બસ મજામાં તમે કે સારું છે ને
હમ
હા શું કરો છો જય શ્રી કૃષ્ણ
જય શ્રી ક્રિષ્ન શૂ કરો છો
આજે હું સોશિયલ મીડિયા સારું કે ખરાબ એ વિષય પર વાત કરું છું
સારું ટોપિક છે તમારે આજે જ મારે એવું થયું
હા હા આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે અવાજ આવે છે મારો તમે બ્લુટુથ હેન્સપ્રી નાખી કરો છો ના
મને મારો ને મારો અવાજ પાછો સંભળાય છે
મને તમારો અવાજ આવે છે હા મને મારોને મારો અવાજ પાછો આવે છે. હલો હા આવે છે તમારો અવાજ મારો અવાજ આવે છે હા મને તમારો અવાજ તો આવે છે પણ મારોને મારો અવાજ પાછો રિપીટ બી આવે છે
હા તમે જે અત્યારે ટોપિક બોલ્યા ને કે સોશિયલ મીડિયા સારું કે ખરાબ મારે આજે જ એવું થયું સવારમાં મને એવું થયું કે હું બે મિનિટ થોડુંક વોટ્સએપ ચેક કરી લઉ એક રિલેટિવસ નો બર્થ ડે છે તો તો જ જેવું હું ફોન લઈને
ફોન લઈને બેસી તો મારો કલાકનો ટાઈમ એમાં જતો રહ્યો મને ધ્યાન જ ન રહ્યું હા આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ અને ટ્વિટર જેવા ઘણા બધા છે જે એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકીએ આપણે સોશિયલ મીડિયા ઘણા ફાયદા છે. પરંતુ તેના ઘણા નુકસાન પણ છે. તેથી તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જરૂરી છે. સૌ પ્રથમ હા સૌપથમ આપડે ફાયદા વિશે શું કરી શકીએ આપણે એ આપણે જોવું જોઈએ પણ તો બી ઘણા બધાનો ગેરફાયદો બી ઉઠાવે છે એ આના ફાયદા બી એટલા છે નુકસાન ભી એટલા છે હા એક દમ સાચી વાત છે તમારી સોશિયલ મીડિયા હા આખા આ ખૂણા ખૂણા આપણે કોઈ બી જગ્યાએ કઈ બી વસ્તુ સોશિયલ મીડિયા થી આપ ને જાણવા મળે છે. વિ કઈ બી હોય શિક્ષણ હોય અભ્યાસ કઈ ભી નવી માહિતી હોય કઈ છોકરાઓ માટે કઈ આપણે નવું શીખવાડવું હોય તો બી અત્યારે બધું ફોન પર અવેલેબલ આવી જાય છે બધું.
હા એકદમ સાચું છે.
અચ્છા. કાંઈ વ્યવસાયનું હોય એ પણ આપણે સોશિયલ મીડિયા પર મૂકી શકીએ છીએ એનાથી આપણે વધારે સાવ મળે છે આપને ઘણા બધા લોકો પ્રોત્સાહિત થાય છે એનાથી. હા એનાથી ફાયદો પણ બધા ને જે લોકોને ખબર નથી હોતી એ લોકોને ખબર પડે છે કે આપડ આ જગ્યા આવી રીતના છે ધંધો છે તોર ત્યાં આવી કોઈ ઇમરજન્સી હોય. તો બી આપને ઝડપથી ખબર પડી જાય માહિતી પહોંચી જાય આપને કે આ જગ્યાએ આવું થયું છે પેલી જગ્યાએ આવું છે. એ સોશિયલ મીડિયાથી આપને બધું જ ખબર પડતી હોય એવી રીતે એમ
હા એકદમ સાચું કીધું અને અત્યારે તો મોબાઈલ ફોન ની અંદર સોશિયલ મીડિયામાં આપે જોઈએ કે ટેકનોલોજી માં અત્યારે બ્લિંકિટને એવું બધું આવતું હોય છે તો છેલ્લી ઘડી આપડે કોઈ વસ્તુ ઘટતી હોય તો આપણે મંગાવી શકતા હોઈએ છીએ.
અને ઘણી વખત એવું થાય કે આપડે સારું વિચારતા હોય સારું જોતા હોય પણ બીજું એમાં એવું આવી જાય કે જે આપણે ન જવું હોય. ઘણી વખત હા એ વાત એકદમ સાચી છે તમારી ઘણી વખત એવું થાય છે આપડે કે આપણે જે જોતા હોઈ ને એમાં કઈક અલગ જ આવી જાય આપણે જે જોવું જ ન હોય ઘણી વખત એવા બનાવ બનતા હોય છે.
હમ હા સાચું કય્યુ
સોશિયલ મીડિયામાં શું ઘણો બધો ફાયદો બી છે. કે ભઈ આપણે કંઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે ગૂગલ મેપથી જઈ શકીએ છીએ. ના એનો જેમ ફાયદો છે એમ એને નુકસાન પણ છે અત્યારે સોશિયલ મીડિયા ન ઉપયોગ એટલો બધો વધ કે લોકો પોતાનાથી દૂર હોય એની જોડે કનેક્શન માં હોય છેને, જે ઘરમાં એની વાતચીત કરવાનું એવું થતું જ નથી હોતુ. કેમકે આખો દિવસ મોબાઈલ આ જે ઇન્સ્ટાગ્રામ છે છે વોટ્સઅપ છે, ટ્વિટર છે એમાંથી કોઈ ફ્રી જ નથી થતું તો બીજે કોઈ ઘરમાં કોઈ ટાઈમ આપી શકે એમ વધારે પડતો વધારે પડતું એ સોશિયલ મીડિયામાં જ ટાઈઇમ જતો રહે છે. સાચી વાત છે અને એના લીધે જ આપડો મોટા ભાગ નો ટાઈમ બગડતો હોય છે. ઘણો બધો ટાઈમ આપણો એમાં જ જતો રે અને ખ્યાલ પણ નથી રેતો કે આપણેે આમાં કેટલો ટાઈમ જતો રહ્યો. હા હા સાચું બોલ તમે ઘણી વખત એવું થાય કે આપડે એ ટાઈમ આપણેે બીજે ક્યાંક ઉપયોગ કરવાનો હોય એને બદલે આપણેે આમાં ઉપયોગ કરી દઈએ છીએ.
હા એકદમ સાચી વાત છે, તમારી અને એમાં પણ કઈ ફોન હાથમાં કઈ કામની વસ્તુ માટે લીધું હોય ને જો સોશિયલ મીડિયા હાથમાં આવી જાય. તો આપણે એમાં લાગી જતા હોઈએ છીએ એટલે આપડું કામ તો બાકી જ રહી જતું હોય છે.
ઘણી બધી જાહેરાતો એવી આવી જાય જેને આપડે આમ શોધવા માંડીએ કે આમાં હજી આટલું શું છે હજી આગળ શું છે એવું આપણેે વિચારીએ જોવા મળમાંીએ એટલે એમાં વધારે આપણો ટાઈમ જતો સાચી વાત છે અને જાહેરાત ઉપરથી એક એ પણ છે, કે સોશિયલ મીડિયા પર ઘણા લોભાની જાહેરાત એવી હોય છે કે જેને જોઈને આપણેે ન જરૂરી હોય એવો આપડે ખર્ચ કરી લાગતા હોય છે, સેલ ના અને બધા આપડે જાહેરાત જોઈને. હા ઘણી બધી જાહેરાતો એવી પણ હોય છે અને ઘણી બધી ફાયદા કારક બી હોય છે કે ધારો કે કોઈ હોસ્પિટલનું છે. કંઈ આપણે ક્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય કે કોઈને આપણેે કોઈ સાથે વાત કરવી હોય તો ઈઝીથી થઈ જાય છે સાચી વાત છે અને ઘણા બધા લોકો આપણે ઘણા ટાઈમથી દૂર હોય કોન્ટેક્ટમાં ન હોય અત્યારે ઈન્સ્ટા અને ફેસબુક ના લીધે આપણે કોન્ટેક્ટમાં આવી જાય છે આપડે ઘણી જ બધી ની ફ્રેન્ડો અને રિલેટિવસ ને બધા આપને મળી જતા હોય છે હા ઘણી જગ્યાએ એવું થાય કે આપણેે આપણે સ્કૂલ ફ્રેન્ડ હોય એ બધા બી આપને મળી જાય છે એમાં હા જે આપણે ક્યારેય સમજમાં જ ન હોય એ બધા હા એવા લોકો જોડે પણ વાતચીત થઈ જતી હો નવા નવા વેપારીઓ સાથે બી આપને સોશિયલ મીડિયા તરફથી આપણે એ ખ્યાલ આવે કે આમાં આટલા આટલા છે ઘણા બધા ગ્રાહકો હોય તેમ સાથે વેપારીઓ હોય મીડિયા દ્વારા આપને ખબર પડે એમ
હા આપડે પણ ખરીદી કરવી હોય તો આપડે બે પાંચ જગ્યા ન અલગ અલગ જાણકારી લઈને આપડણે જ્યાં વસ્તુ ને સારું મળે ત્યાંથી આપડણે ખરીદી કરી શકતા હોઈએ છીએ
હ અને અત્યારે હમણાં વચ્ચે કોરોના આવયો હતો ત્યારે બી છોકરાઓને એ બધું સોશિયલ મીડિયા તરફથી જ એમને ફોનમાં જ બધું કરવામાં આવ્યું હતું ના સાચી વાત છે એટલે એમનું ભણવાનું ભણવાનુંએકવરસબગડ્યું નહીિ એને એના ઉપરથી બધુ શીખી શકશેફોન ઉપરથી ઘણા લોકો એ હા ટિકટોક ને એ બધું ઉપયોગ કરીને સમય પણ ખરાબ કર્યો હ અને ઘણા બધા લોકો એ ઇન્સ્ટાગ્રામ એ બધું યુઝ કરીને એમાં પૈસા ભી કમાય છે ઘણા બધા લોકો એવા છે કે જે એનો સદઉ ઉપયોગ કરે છે
હા એકદમ સાચું બોલ્યા તમે આપડ શ
સોશિયલ મીડિયા ન ઉપયોગ કઈ રીતે કરીએ છ છેીએ આપણા ઉપર આધારી છે અને આપણેે એમાં દરરોજ આપડે હા આપડે એમાં નક્કી કરેવું જો હોઈ કે આપણેે આટલો જ ટાઈમ એમાં આપવાનો વધારે ટાઈમ આપડે આપવાનું નહી આપડે આપણા પરિવાર આપણું સ્વાસ્થ્ય એનું બી ધ્યાન રાખવાનું આપણે આખો આખો દિવસ તેમાં ફોનમાં પડ્યા રહીએ સોશિયલ મીડિયામાં તો એ સારી વાત નથી ને
હા એકદમ સાચી વાત છે જો સમજદારી પૂર્વક સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવામાં આવે તો એના બઉુ બધા ફાયદા છે
ખુબ જરૂરી પણ છે
કોઈ પણવસ્તુનોો ઉપયોગ કરતા પેલા આપડે સમજદારી રાખવી બઉુ જરૂરી છે. અને જો સોશિયલ મીડિયા વધારે ને વધારે ઉપયોગ કરીએ તો આપણો સમયનો જ બગાડ છે અને આપણેે આપણે ફોન જોતા હોઈએ તો આપણા છોકરા બી એજ શીખ શીખવા ના આપણા એકદમસાચી વાત છે એ બી જોઈ જોઈને પછી આપ આપણને જોઈ જોઈને પછી એ બી એ જ જોવાના છે અને એનું બી ધ્યાન એ તરફ જ જાય
સાચી વાત છે પણ સોશિયલ મીડિયા નો આપડો સારી રીતે ઉપયોગ કરી અને બાળકને પણ બતાવે કે આનો અમે આ રીતે ઉપયોગ કરીએ છીએ તો બાળકને પેલાથી જેનો સદઉપયોગ કરવાનો એને ગુણ મળે છે
મળે છે સાચી વાત એ વાત તમારી સાચી છે કેને આપણે શીખવાડવું જોઈએ કે જો બેટા આની આવી રીતે ઉપયોગ કરવાનો એમ અને આટલો જ ઉપયોગ કરવાનો આનાથી વધારે ઉપયોગ નહીં કરવાનો
હા સાચી વાત છે અને ઈન્સ્ટાગ્રામ જોઈ કે કોઈ પણ આપડે જોઈએ એમાં શીખવાનું બી ઘણું આવતું હોય છે અત્યારે તો ભણવાનું પણ એટલું આવતું હોય છે મારી બેબી નું હું મોટા ભાગનું એક્ટિવિ ઇન્સ્ટા માંથી આઈડિયા લઈને જ અને એક્ટિવિટી ને બધું આપું છું એને ક્યારેક બતાવું છું તારા જેટલા નાના બેબી પણ આવું બધું કરતા હોય છે એને સ્વિમિંગમાં ડર લાગતો હતો
પણ સોશિયલ મીડિયા ઉપરબધાને જોઈનેએમના વિડીયો ને જોઈને હવેને ડરજતો રહ્યો છે.
કે મારા જેટલા નાના બેબી કરે છે તો હું પણ કરી શકું
અને આ બધું સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એવું અફવાઓ પણ હોય છે ઘણી બધી જે આપણે સાચું હોય ને અમુક વાર સાચું હોય તો બી આપને ખોટું લાગી જાય. કે ભાઈ ના ના આ તો ખોટું હશે
હા સાચ
એવી અફવાઓ પણ આવતી હોય છે જેના કારણે આપને એવું લાગે કે ના જે સાચ સાુંચુ હોય ને ક્યારેક ક્યારેક એવું સાચું બી હોય છેએનાપર આપણે ભરોસો નથી કરી શકતા હા
અને ખરેખર ઘણા લોકો અફવાઓ પણ ફેલાવતા હોય છે ઘ બધા સમાચાર એવા હોય છે કે જે જરા સાચા નથી હોતા પણ ખાલી અફવા પા ફેલાલા હોય છે
હા એટલે આપણે તો ખાલી એટલું જ કહેવાનું કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે એને સામજદારી પૂર્વક સારી રીતે યુઝ કરીએ તો એ વધારે વધારે વધારે ઉપયોગી સારું સાધન છે એમ જીવનને વધુ સારું બનાવી શકે છે તમારી વાત સાંભળીને મને ઘણું બધું સોશિયલ મીડિયા વિશે પણ જાણવા મળ્યું બહુ મજા આવી તમારે ઉપર વાત કરવાની ધન્યવાદ મને બી મજા એ મળી હા હા
હા સારી હોય ન બગડે.